હ.
હેલો, કેમ છો?
હા, બસ મજામાં તમે?
બસ મજામાં કેવું તબિયત પાણીને એવું બધું?
હા, એકદમ સરસ તમારી? તમારી તબિયત? હા સારું.
કઈ નહીં આ તો આમ બેઠી તી કે આપણે આમ પુસ્તકો વાંચવાની આમ ટેવ પાડવી જોઈએ. પુસ્તકો માણસના આમ સૌથી સાચા નિસ્વાર્થ અને મૌન મિત્રો છે તે ક્યારે આપણો સાથ છોડતા નથી. કંઈ માંગતા નથી પરંતુ જીવનભરનું જ્ઞાન, અનુભવ અને પ્રેરણા આપતા રહેતાં હોય છે. કેવાય ને કે જે વ્યક્તિ વાંચે છે તે હજાર જીવન જીવે છે જયારે તે વાચ તો નથી. તે માત્ર એક જ જીવન જીવે છે એટલે પુસ્તકો વાંચવાની ટેવ એ જીવનની આમ સૌથી મૂલ્યવાન ટેવોમાની એક છે.
હા એ તો ઘણી સાચી વાત કીધી કે પુસ્તકો જ અ પુસ્તકો આપણા સાચા મિત્ર છે. આપણે એવી પુસ્તક વાંચવાની ટેવ રાખવી જોઈએ. જો આપણે ટેવ ના રાખીએ તો આપણને એનાં એનું આપણને થોડું એનું મૂલ્ય ખબર ના પડે.
હા એ તો સાચી વાત છે. આજે આપણે ડિજિટલ યુગમાં જીવીએ છીએ મોબાઈલ, સોશિયલ મીડિયા અને ટૂંકા વિડીયો. શોર્ટ્સ વિડીયો વચ્ચે પુસ્તકો વાંચવાની ટેવ ધીમે-ધીમે ઓછી થતી જોવા મળતી રહી છે. પરંતુ ટેકનોલોજી કેટલી પણ આગળ વધે પુસ્તકનું મહત્વ ક્યારે ઓછું થઈ શકતું નથી પુસ્તક માત્ર માહિતી આપ તુ નથી તે વિચારવાની દિશા પણ આપતી હોય છે.
હા જો આપણેે પુસ્તકો વાંચીએ તો આપડે જીવન કેવી રીતે જીવવું? અને જીવનમાં અ કયા સારા કર્મો છે કયા ખરાબ કર્મો છે? આપણને બધા જ માર્ગ ખબર પડે છે એટલે પુસ્તકો વાંચવાની ટેવ એ સારી કેહવાય.
હા અને પુસ્તકોનું મહત્ત્વ પણ આપણા જીવનમાં ઘણું જ છે જ્ઞાનનો ખજાનો છે પુસ્તકો. આપુ શગો અનુભવનો ભંડાર છે. આપણી વિચાર શક્તિનો વિકાસ કરતું હોય છે, અને જીવન જીવવાની આમ પ્રેરણા પણ આપતું હોય છે. એક સારું પુસ્તક આપણો દ્રષ્ટિકોણ પણ બદલી શક શકે છે.
હા એ તો ઘણી સાચી વાત કીધી કે અ તમે કીધુંને એમ કે સારું સારું પુસ્તક આપણા દ્રષ્ટિકોણ બદલી શકે છે. પુસ્તક છે ને એ આપણા સંસ્કરોનું સિંચન કરે છે અને આપણને અ સફળતા તરફનો માર્ગ બતાવે છે. અને મુશ્કેલીમાં આપણને હિંમત આપે છે, શું કેવું છે તમારું?
હા એ તો તમે ઘણી જ સાચી વાત કીધી. અને પુસ્તકો વાંચવાથી ફાયદા પણ ઘણાં થતાં હોય છે. કે આપડા ધ્યાનમાં વધારો થાય. પુસ્તકો વાંચવાથી એમ નવાં વિષયો વિશે આપણને માહિતી મળતી હોય છે. અને આપણું સામાન્ય જ્ઞાન પણ વધતું હોય છે. પછી આપડે જોઈએ તો ભાષામાં સુધારો થાય, નિયમિત આમ વાંચવાથી જે શબ્દ ભંડોળ છે આપણું એ વધતો હોય છે આપણી બ ભાષા છે. એ શુદ્ધ બનતી હોય છે અને બોલવાની તથા લખવાની કળામાં પણ સુધારો થત તો હોય છે.
હા એ તો ઘણી સાચી વાત કીધી, કે જો આપડે રોજ રોજ, રોજ-રોજ આપણેે પુસ્તકો વાંચીએ ને તો આપણે ભાષામાં અહ આપણા ભાષા આપડી ભાષા શુદ્ધ બ બને છે. પછી આપણને આપણું જે બોલવાની છે એ આપણેે સુધરે છે જેમ તમે કીધું એમ.
હા એતો સાચી વાત છે. અને આપડી કલ્પના શક્તિ નું પણ વિકાસ થતો હોય છે. પુસ્તક વાંચી વખતે આપણે પોતાના મનમાં જે દ્રશ્યો છે, ઊભા કરીએ છે આથી સર્જનાત્મકતા અને કલ્પના શક્તિ વધતી હોય છે આપડી.
હા એ તો ઘણી સાચી વાત કીધી. પુસ્તકો વાંચવાના આપણને ઘણા ફાયદા મલે છે. અને જો અહ આપણે રોજ વાંચીએ તો-તો એ તો આપણા માટે એ તો ઘણી સારી વાત કહેવાય. જેમ અહ આપણું એકાગ્રતા વધે છે, વિચારવાની શક્તિ વધે છે. એટલે આપણે પુસ્તકો વાંચવી જોઈએ.
હા એ તો સાચી વાત. તમે કીધું એમ એકાગ્રતા વધે. તો પુસ્તક વાંચવા માટે આપણે ધ્યાન કેન્દ્રિત કર કેન્દ્રિત કરવું પડતું હોય છે, એથી વાંચન ની ટેવ આપણને એકાગ્રતા અને ધીરજ બંને વધારવામાં મદદ કરતી હોય છે. પછી જોડે જોઈએ તો આપણે વિચારવાની જે શક્તિ છે એમાં પણ વધારો કરતી હોય છે. પુસ્તકો માત્ર આમ જવાબ નથી આપતા, પણ પ્રશ્ન પૂછવાની અને વિ ચારવાની તેઓનું પણ આપણા મગજમાં વિકાસ કરતી હોય છે.
હા એ તો ઘણી સાચી વાત કીધી. કે વિચારવાની શક્તિ અને એકાગ્રતા-એકાગ્રતા વિચારવાની શક્તિ માં કેવું કે આપણે અહ જેમ આપણે પુસ્તકો વાંચીએ ને એમ આપડી જે અહ વિચારવાની શક્તિ ને એ વધે છે.
હા.
થી આપડી અહ જેથી આપ જેથી આપણા આપણે સમજણમાં વધારો થાય છે. પછી આપડો જે નોલેજ હોય એમાં વધારો થાય છે.
હા. એ તો સાચી વાત છે. અને ઘણા બધા પ્રકારના પુસ્તકો આવતા હોય છે. કોઈને આમ જીવન ચરિત્ર લખેલી હોય પછી વિજ્ઞાન ને લઈને કોઈ પુસ્તક હોય ઇતિહાસ ને લઈને પુસ્તકો હોય, સાહિત્યને લઈને પુસ તક હોય પછી, નવલકથા છે, આત્મવિકાસ છે પર્યાવરણ છે, અને આધ્યાત્મિક પુસ્તકો એમ વિવિધ-વિવિધ પુસ્તકો વ વિષયો આવતા હોય છે. અને વાંચવાથી આપણા વ્યક્તિત્વમાં ઘણો વિકાસ થતો હોય છે.
હા. એ જે જયારે આપડે છે ને મહાન વ્યક્તિઓ ના જીવન ચરિત્ર વિશે જયારે આપણે પુસ્તક વાંચી છીએ ને તો આપણને ખબર પડે કે એ જે વ્યક્તિ હતા એ કેમ મહાન થયા, અને પછી એમને જીવન જીવવાની રીત કેવી હત તી, તો આપણને પણ સંદેશ મલે કે આપણે કેવી રીતે જીવન જીવવું જોઈએ.
હા, એતો સાચી વાત કીધી તમે. એ આપણને આમ પ્રેરણા પણ આપતી હોય છે જો કોઈને જીવન ચરિત્રની કથા. પુસ્તક હોય તો? અને આજના ઘણા લોકો કલાકો સુધી આમ મોબાઈલમાં સમય પસાર કરતા હોય છે. જો એ લોકો દરરોજ માત્ર વીસ કે ત્રીસ મિનિટ પણ પુસ્તક વાંચવામાં સમયતા આપે. તો એક વર્ષમાં અનેક પુસ્તકો એ લોકો વાંચી શકતા હોય છે. અને ઘણું જ્ઞાન ભેગું કરી શકતા હોય છે. આપણી નાની શરૂઆત પણ આમ મોટી તે એવું બની શકે છે. જો આપણે ખાલી વીસથી ત્રીસ મિનિટ પુસ્તક વાંચીએ તો.
હા, એતો ઘણી સાચી વાત કીધી. અત્યાર તો ના, વિદ્યાર્થીઓ પણ હવે મોબાઈલ મોબાઈ આખો સમય મોબાઈલમાં પસાર કરે છે. સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ એવી જેવી બધી એપો જો અ જો જો કરે છે. આખું દિવસ પણ એના બદલે પુસ્તકો વાંચેને તો એમને ઘણું એવું સારું જ્ઞાન મલે છે.
હા, એ તો સાચી વાત છે. અને વિદ્યાર્થીઓના જીવનમાં પણ પુસ્તકનું ઘણું મોટું મહત્વ છે. પરીક્ષાની તૈયારી કરવામાં મદદ કરતું હોય છે. આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરતું હોય છે. નવા વિચારો આપતું હોય છે. પછી કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય તો એમાં પણ એ પુસ્તકો ઉપયોગી બનતી હોય છે અને જે વ્યક્તિત્વ છે. એના વિકાસમાં પણ મદદરૂપ થતું હોય છે. અને તમે જીઓને તો કે આજના યુગમાં પુસ્તકો આમ ઘણી ડિજિટલ થઈ ગઈ છે. આપણે જોઈએ તો કોઈ પુસ્તક હોય તો એ આપણને ઓનલાઈન પણ મલી શકે છે. એના કારણે પણ એક તરફનોો ફાયદો છે કે આપણો સમય બચાવી શકે છે. પણ એની જો જોવા જઈએ તો એનું નુકસાન પણ એટલું જ છે. કે બાળકો આળસુ થતા જાય છે. એ લો એ લોકોને કોઈ પુસ્તક જોઈતું હોય તો એ ગૂગલમાં સર્ચ કરીને પુસ્તક ડાઉનલોડ કરી લે પણ એ લોકો જાતે લાયબ્રેરીમાં જઈને સર્ચ નથી કરતા. એના કારણે અધુરું જ્ઞાન રહી જાય છે અને દરેક પુસ્તક સાચી હોય એવું મહત્વ નથી. અ જરૂરી નથી હોતું. ઓનલાઈન મળે તે પણ જો તમે લાઈબ્રેરીમાં ખુદ જઈને બુક શોધી હોય અને પછી વાંચી હોય તો એ આપણને યાદ પણ ઘણું રહેતું હોય છે.
હા, એ તો ઘણી સાચી વાત કીધી. અત્યાર અત્યારના લોકોમાં કેવું છે કે તમે કીધું એમ કે લાઈબ્રેરી અ લાઈબ્રેરી સુધી કોઈ પહોંચતું નથી અત્યારે તો બધું ફોન માં જઈ ગયું છે. એટલે જ્યારે જરૂર પડેને અત્યારે બસ ગૂગલ પર સર્ચ કરી દે એટલે અત્યારે કોઈને પુસ્તક વાંચ કોઈ પુસ્તક વાંચતું જ નઈ હોય બો ખાસ તો. પણ એવું ના કરવું જોઈએ આપડે પુસ્તક વાંચવાની તેવ રાખવી જોઈએ.
ખાલી આપડે મોબાઈલ પર જ ના રહેેવું જોઈએ.
હા એ તો સાચી વાત છે. અને અમુક વાર જો તમે મોબાઈલ પર પુસ્તક વાંચતા હોય તો કોઈ નોટિફિકેશન આવે. તો તમે પુસ્તકની જગ્યાએ પછી નોટિફિકેશન કાં તો ઇન્સ્ટાગ્રામ ની કે કશાક રીલની હોય. તો એ જોવા બેસી જાવ છો અને તમારો સમય પણ બગડી જતો હોય છે.
હા એ તો એકદમ સાચી વાત કીધી, અમ આપણું આપડે ધ્યાન એક કેન્દ્રિત કરવું છે ને એમ એ ખ ઘણું મુશ્કેલ છે એટલે જયારે આપણે મોબાઈલ પર પુસ્તક વાંચીએ છીએ ને ત્યારે અ ઘણા ઘણી વખત એવું જ થાય છે એટલે આપણે અ પુસ્તક લાઈબ્રેરીમાં જઈને વાંચવી જોઈએ. તો આપણે કોઈ અ ધ્યાનથી વિતરિત નથી થતા આપણે.
હા સાચી વાત કરીધ તમે. અને વિશ્વના ઘણા સફળ લોકો નિયમિત વાંચવાની ટેવ રાખવા હતા. રાખતા હતા પુસ્તકની. અને તેઓ માનતા હતા કે દરરોજ કઈક નવું વાંચવાથી વિચારો સમૃદ્ધ બનતા હોય છે અને નિર્ણયો પણ વધુ સારા લેવાતા હોય છે. અને વાંચવાની ટેવ આપડે આમ વિકસાવવી જોઈએ દરરોજ એક નિશ્ચિત સમય વા વાંચવા માટે રાખ જોઈએ પોતાના રચના વિષય થી શરૂઆત કરવી જોઈએ વાંચન ની. મોબાઈલ ને આમ સમય થોડો ઓછો આપવો જોઈએ અને પુસ્તક વાંચીને એના નોટ્સ પણ બનાવવા જોઈએ.
હા એ તો ઘણું સાચું ઘણી સાચી વાત કીધી. આપણે અ એવું નહી કે ત્રણ ચાર કલાક જ વાંચવું આપડે. નાના થોડા થોડા સમયથી આપણે ચાલુ કરી શકીએ છીએ. વીસ ત્રીસ મિનિટ જેમ તમે આગળ કીધું એમ.
હા તો સાચી વાત છે, વાંધો નઈ સારું સારું ચલો. પછી વાત કરીશું આપડે.
હા હા સારું સારું આંધ.
હા.